હેલો.
હા, બોલો. હા.
આજે આપણે મુસાફરી વિશે વાત કરીશું. મુસાફરી આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક મુસાફરી કરવાની તક મળે છે કોઈ વ્યક્તિ કામ માટે મુસાફરી કરે છે તો કોઈ અભ્યાસ માટે, કોઈ ધાર્મિક યાત્રા માટે અને કોઈ મનોરંજન માટે. તમે ક્યારે કરી છે મુસાફરી?
અમે ગયાતા
હમ્મ, ક્યાં ક્યાં ગયાંતા?
અમે એમ તો ઘણી જગ્યા ફરી આવ્યા છે ઉજ્જૈન ફરી આવ્યા છે પછી હરિદ્વાર બાજુ ફરી આવ્યા છે પણ ધાર્મિક સ્થળો લીધા છે.
હા તો ત્યારે તમને મજા આવી?
મજા તો ઘણી આવી હો.
હ. અ પરંતુ તે જ્ઞાન અનુભવ અને અંદાજનો ખજાનો છે મુસાફરી દ્વારા આપણને નવા લોકો સાથે મળીએ છીએ તમે મળ્યા હતા કોઈ નવા લોકો તમને?
આ મુસાફરી દરમિયાન ઘણા નવા લોકો સાથે મુલાકાત થાય મળવાનું થાય વાતચીત થાય.
હા, કોણ કોણ તમને એમ મુસાફરી દરમિયાન મળય મળ્યું હતું?
એટલે એમ વ્યક્તિ હોય બધા આપણી સાથે કોઈ લેડીઝ છે કોઈ નાના છોકરા છે એવી રીતે.
હા. મુસાફરી દ્વારા આપણે નવા લોકો સાથે મળીએ છીએ, નવી સંસ્કૃતિઓ વિશે જાણીએ છીએ અને અલગ અલગ પરંપરાઓ સમજીએ છીએ જ્યારે આપણે નવા શહેર કે ગામની મુલાકાત લઈએ છીએ ત્યારે ત્યાંના લોકોની જીવનશૈલી ખાણી પીણી અને ભાષા વિશે જાણવા મળે છે આથી આપણે આપણું જ્ઞાન વધે છે અને આપણો દ્રષ્ટિકોણ વિશાળ બને છે. મુસાફરી આપણને આત્મવિશ્વાસ આપે છે જ્યારે આપણે અજાણી જગ્યાએ જઈએ છીએ ત્યારે નવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. તમે કોઈ નવી પરિસ્થિતિઓનોો સામનો કર્યો તો?
પરિસ્થિતિઓનો સામનોમાં તો જોકે કોઈ કરવો નથી પડ્યો. પણ ક્યારેક મુશકે કે ટ્રાવેલિંગમાં એમ મુશ્કેલી પડી છે.
હા.
ટ્રાવેલિંગ કરતી વખતે છે કે લાંબો સમય ટ્રાવેલિંગ કરવી પડે છે.
એટલે થાક લાગે ને
પછી ઘણો એમ અનુભવ થાય છે.
હમ. મુસાફરી એ વ્યક્તિના જીવનમાં આ ભૂમિકા મહત્વની ભૂમિકા ભજવે છે. મુસાફરી એક મોટો ફાયદો એ છે કે તે માનસિક તણાવ ઘટાડે છે રોજિંદા જીવનમાં કામ અભ્યાસ અને જવાબદારીઓના કારણે થાક અને ચિંતા વધી જાય છે આવા સમયે થોડા દિવસ માટે કોઈ સુંદર સ્થળે પ્રવાસ કરવાથી મનને શાંતિ અને નવી ઊર્જા પ્રાપ્ત થાય છે. તમે મુસાફરી કરી ત્યારે તમને શું અનુભવ થ
મને ખુબ જ આમ મજા આવી આમાં ઘરથી અલગ જઈને થોડું સારું લાગ્યું.
બીજા વાતાવરણમાં જાય
હા આમ વાતાવરણમાં જાય એટલે ઘણો ફેરફાર લાગે મન પ્રફુલ્લિત રહેે એવી રીતે બધું
ભારત વિવિધતા ભરેલો દેશ છે અહીં પહાડો દરિયા કિનારા જંગલો ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થળો છે દરેક રાજ્યની પોતાની વિશેષતા છે મુસાફરી દ્વારા આપણે આપણા દેશની સુંદરતા અને સાંસ્કૃતિક વારસાને નજીક થી જોઈ શકીએ છીએ. તમને કઈ જગ્યાએ મુસાફરી કરવી ગમે.
મને જો વધારે પડતી ધાર્મિક સ્થળે ગમે છે. પછી આ પહાડ ઉપર ઉપરથી આમ જોવું બધું વધારે ગમે છે. પહાડ ઉપર જવું ગમે છે. હ.
હમ.
અને દરિયા કિનારે પણ મને બહ વધુ વધારે ગમે છે. બીચ પર જવાનું પછી આ નાહવાનું એ બધું મને વધારે ગમે બધા નદીઓમાં નાવું
હા ત્યાંના લોકો ત્યાંની ખાણી પીણીને બધું
એ બધું બી મને વધારે ગમે છે ક્યાંક નવી જગ્યા જાય એટલે નવી વસ્તુ ખાવાનું ટેસ્ટ કરવાનું આ તે બધું મને વધારે ગમે અલ અલગ અલગ જાણવાનો મને વધારે શોખ છે.
હા. મુસા અ મુસાફરી દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તમે કઈ બાબતો નું ધ્યાન રાખેલું.
મળીએ ત્યારે સાથે અમે આ આપણે કોઈ દવા વગેરે લઈ લઈએ બાળકો સાથે હોય તો એના માટે નાસ્તો છે એવી રીતે મેડિકલ કીટ લઈ સાથે બ શિયા ઋતુનુંઋતુ તું પ્રમાણે જો શિયાળા જેવું હોય તો એને પહેરવા ઓ રોવા ના ડા બધું હા બધું સાથે લઈને નીકળીયે એમ કે આગળ જતા મુસાફરીમાં ત તકલીફ ન પડે આપણે
હ એટલે જે ઋતુ હોય એ પ્રમાણે તમે એ પ્રમાણેનો એ સામાન જે જોઈતો હોય તે એ પ્રમાણે લઈ જવો એમ ને.
હા એ પ્રમાણે અમે બધું લઈને નીકળીએ.
મુસાફરી પેલા યોગ્ય આયોજન કરવું જોઈએ તમે મુસાફરી કરી ત્યારે આયોજન કર્યું હતું કે હું આ લઈ જઈશ ને પેલું લઈ જઈશ ને
હા આ ઘણું બધું કે હા બધું આયોજન કર્યું હતું. કે હું આવાં કપડાં લઈ જઈશ આવી વસ્તુ લઈ જઈશ આટલું લઈ જશું આ પ્રમાણે લઈ જશું હા.
ઓકે. મુસાફરી દરમિયાન સ્વચ્છતા અને સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, અને જ્યાં જઈએ, ત્યાં કચરો ન ફેકવો જોઈએ, આજના સમયમાં ટેકનોલોજી ના કારણે મુસાફરી વધુ સરળ બની ગઈ છે મોબાઈલ એપ્લિકેશન ઓનલાઈન બુકિંગ અને ડિજીિટલ નકશાઓ દ્વારા મુસાફરીનું આયોજન સરળતાથી કરી શકાય છે તેમ છતાં મુસાફરીનો સાચો આનંદ નવા અનુભવો મેળવવા અને કુદરતના આન આનંદ માણવામાં થાય છે તમને કયા નવા અનુભવોનો નવા અનુભવો થયા હતા મુસાફરી દરિયાન? હલો.
હા મુસાફર દરમિયાન અમારે માણસો ને પારખવાની ખબર પડે. અલગ દેશમાં જાય છે અલગ માણસોને બધાના વ્યવહાર અલગ હોય છે.
હા ત્યા
એકદમ અલગ જ હોય છે બધા બોલવાનું ચાલવાનું એ લોકો નું રહેવાનું હા. એ લોકોનું ખાવાનું. એ બધું આપણાથી અલગ જ હોય છે.
હમ.
એ બધો અનુભવ અમને થયો છે.
હમ. મુસાફરી હા પછી મુસાફરી અ મને ઘણી નવી બાબતો શીખવી મેં સમયનું મહત્વ સમજ્યું નવા લોકો સાથે વાતચીત કરવા મળી. મુસાફરીથી આત્મવિશ્વાસ પણ વધ્યો અને દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ વિશાળ બન્યો મને લાગે છે કે મુસાફરી માત્ર મનોરંજન માટે નથી પરંતુ તે શિક્ષણનું પણ એક ઉત્તમ સાધન છે પુસ્તકોમાંથી મળતું જ્ઞાન મળ્યું મળ મહત્વનું છે પરંતુ પોતાનો અનુભવ થી મળેલું જ્ઞાન વધુ અસરકારક છે હોય છે તમને કયું જ્ઞાન ગમે પુસ્તકયું જ્ઞાન ગમે કે પોતાના રીતે અનુભવ કરેલું જ્ઞાન
ના પો પોતાની રીતે અનુભવેલું એ જગ્યા ઉપર જઈને જોયેલું એ વધારે ગમે હા નિરીક્ષણ કરી અને ઈ વધારે ગમે.
હમ આજના સમયમાં લોકો કામ અને અભ્યાસ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે તમે મુસાફરી કરો તો અ કે કેટલી વાર કરવી જોઈએ મુસાફરી આપણને
મારા હિસાબે જો મુસાફરી કરીએ તો આપડે વરસમાં બે વાર તો જોવું જ જોઈએ. મનને ફ્રેશ કરવા માટે આપણા માટે આપડા ફેમિલી સાથે જ જઈએ તો એટલો ટાઈમ આપણે એક ફેમિલી સાથે આપણે વિતાવી શકીએ. એટલે વર્ષમાં બે વાર તો જવું જ જોઈએ.
હમ બરાબર અંતમાં હું એટલું જ કહીશ કે મુસાફરી એ માત્ર મનોરંજન નથી પરંતુ જીવનને સમૃદ્ધ બનાવતો એક અનુભવ છે તે આપણને જ્ઞાન આનંદ આત્મવિશ્વાસ અને નવી દ્રષ્ટિ આપે છે તેથી દરેક વ્યક્તિ એ સમ સમય મળે ત્યારે મુસાફરી જરૂર કરવી જ જોઈએ. મુસાફરી દરમિયાન અને અનેક રસપ્રદ સ્થળોની પણ મુલાકાત લીધી ત્યાંની સંસ્કૃતિ પરંપરા અને સ્થાનિક સ્થાનિક અ ખાણીપીણીની વિષે જાણવાનો અવસર મળ્યો તમે ત્યાં જઈને શું ખાણીપીણી ખાધી હતી. હલો
હા બોલો
ત્યાં જઈને તમે કઈ નવા ફૂડ ટ્રાય કર્યા હતા ખાણી પીણી
અમે ખાણીપીણીમાં તો જો અમે ઉજ્જૈનમાં ગયા ને ત્યારે આપણે અહીંયા આપણે ખાલી કચોરી ખાય છે. તેમાં રગડા કચોરી મળે છે.
હા
કચોરી સાથે રગડો ચટણી કાંદા એવું આપે અલગ લાગે કંઈક ટેસ્ટ અમે ઈ ટ્રાય કર્યા હતા એવી રીતે